તા.
હલો.
નમસ્કાર હેલો હા મજામાં અવાજ સંભળાય છે મારો
હા
હા આજે આપણે ઋતુ પ્રમાણે બદલા તો ગુજરાતી ખોરાક વિશે વાત કરીશું અને તેના વૈજ્ઞાનિક વિશે આજે ખુબ વિષય પસંદ કર્યો છે મેં ગુજ અ ઋતુ પ્રમાણે બદલાતો ગુજરાતી ખોરાક અને તેનું વૈજ્ઞાન ની મહત્વ
હા આ વિષય ખરેખર મહત્વનો છે આપણા પૂર્વજોએ માત્ર સ્વાદ માટે નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઋતુ પ્રમાણે ખોરાકની પરંપરા બનાવી હતી
સાચુ આજ કલ લોકો બાર ખાય છે પરંતુ પહેલા એવું નહોતું
હા દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત અલગ હોય છે તેથી ખોરાક પણ બદલાતો રહે
ચાલો પેલા હું ઉનાળાની વાત કરીએ
હા ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા ઝડપથી ઘટે છે તેથી ઠંડક આપતો અને પાણીથી ભરપૂર ખોરાક લેવાતો
જેમ કે છાસ અને લીંબુ નું શરબત
હા ખાસ કરીને છાસ તો ગુજરાતી ઘરો નું અમૃત કહેવાય ને
છાસ ન વૈજ્ઞાનિક ફાયદા છે
છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરને ઠંડક વધારે આપે છે
એટલે જ બપોરના ભોજન સાથે છાસ પીવાની પરંપરા છે
બરાબર એ માત્ર પરંપરા નહી પરંતુ વિજ્ઞાન છે
કેરી વિશે શું કહેશો
કેરીમાં વિટામિન એ અને સી હોય છે તે શરીરને ઊર્જા આપે છે
પેલું લોકો કે પરંતુ લોકો કે છે કે વધારે કેરી ખાવાથી ગરમી થાય છે
હા બિલકુલ એટલે જ પેલા ક્યારેને પાણીમાં પલાળી રાખવાની રીત અપનાવવામાં આવતી
વાહ એટલે એ પાછળ પણ વિજ્ઞાન છે
હા ચોક્કસ ઘણી પરંપરાઓ પાછળ વિજ્ઞાન વિચાર છુપાયેલો હોય છે
હવે ચોમાસાની વાત કરીએ
હા બિલકુલ ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડે છે
એટલે જ લોકો હળવો અને ગરમ ખોરાક લે છે
હા જેમ કે ખીચડી કડી આદુ હળદર અને મેથી જેવા ખોરાક નો ઉપયોગ વધે છે
આદુ કેમ મહત્વનું છે
આદુમાં સોજો ઘટાડવાનું ગુણ હોય છે અને તે રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મદદ કરે છે
એટલે જ ચોમાસામાં આદુવાળી ચા પીવામાં આવે છે
સાચું તે ગળાને પણ સુરક્ષિત રાખે છે
ખીચડી અને કઢીનું જોડાણ પણ ખૂબ લોકપ્રિય છે
હા કારણ કે તે સરળતાથી પચી જાય છે અને શરીર જરૂરી પોષક તત્વો આપે છે
મને લાગે છે કે પહેલાના લોકો સ્વાસ્થ્ય વિશે ઘણું જાણતા હતા
બિલકુલ અનુભવ અને કુદરતના નિરીક્ષણથી તેમણે ઘણું શીખ્યું હતું
ખરેખખર આપણને એ જ્ઞાન ફરીથી અપનાવવાની જરૂર છે
હા કારણ કે આધુનિક જીવન શૈલી આપણને ઘણી સારી પરંપરાઓ ભૂલી ગઈ છીએ
હવે શિયાળાની ચર્ચા વિશે વાત કરીશું આપણે
હા. કારણ કે શિયાળાનો ગુજરાતી ખોરાક ખૂબ જ સમુદ્ર અને રસપ્રદ છે.
ઘણા લોકો શિયાળા અને ખાવાની ઋતુ પણ કહે છે.
હા કારણ કે શિયાળામાં શરીરની પાચન શક્તિ અન્ય ઋતુઓ કરતા વધારે મજબૂત હોય છે.
જેનું કારણ શું છે?
શિયાળામાં બહાળનું તાપમાન ઓછું હોય છે. શરીરને અંદરથી ગરમી જાળવી રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે.
એટલે જ આ ઋતુ માં વધારે પૌષ્ટિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
બરાબર. ગુજરાતમાં શિયાળામાં અનેક વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે.
જેમ કે ઉધ્યુ!
હા, ઊંઘ્યું તો શિયાળાની ઓળખ છે.
ઊંઘ્યું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
ખરેખર તેમાં વિવિધ શાકભાજીનો ઉપયોગ થાય છે.
જેમ કે સુરતી પાપડી, વાલોળ, રતાળુ, બટાકા, રીંગણ અને મીઠા બટાકા.
હા, અને આ બધા શાકભાજી અલગ અલગ પ્રકારના વિટામિન અને ખનીજ તત્વો આપ આપે છે.
સાથે મેથીના મુઠિયા પણ ઉમેરવામાં આવે છે.
મેથીમાં ફાઈબર અને આર્યનનું પ્રમાણ સારું હોય છે.
એટલે એક જ વાનગીમાં ઘણું પોષણ મળી જાય છે.
બરાબર.
શિયાળામાં અડધ્યું પણ ખુબ લોકપ્રિય છે.
હા, અડધ્યું શરીરને ગરમી અને શક્તિ આપે છે.
તેમાં કયા ઘટકો હોય છે?
અડદનો લોટ, ઘી, ગોળ, સૂકા મેવા, અને ઔષધય મસાલા.
એટલે તે ઊર્જાથી ભરપૂર ખોરાક છે.
હા, પરંતુ તેનું પ્રમાણ નિયંત્રિત હોવું જોઈએ.
શિયાળામાં ગોળ નું મહત્વ પણ વધે છે.
કારણ કે ગોળ શરીરને ગરમી આપે છે. અને આર્યનનો સારો સ્ત્રોત છે.
પહેલા લોકો ભોજન પછી ગોળ ખાતા હતા.
હા, તે પાચન ક્રિયામાં પણ મદદરૂપ બને છે.
હવે વસંત ઋષુ વિશે વાત કરીએ?
વસંતને પરિવર્તનની ઋતુ માનવામાં આવે છે.
એટલે શિયાળાથી ઉનાળામાં જવાની તૈયારી?
બરાબર.
આ સમય દરમિયાન ખોરાકમાં શું ફેરફાર કરવામાં આવે છે?
ભારે ખોરાક ધીમે ધીમે ઓછા કરવામાં આવે છે.
અને હળવા ખોરાક તરફ વળવામાં આવે છે.
હા જેથી શરીરના નવા વાતાવરણ અને સરળતાથી અનુકૂળ થઈ શકે.
મને લાગે છે કે આ આખી વ્યવસ્થા ખુબ વિચાર પૂર્વક બનાવવામાં આવી હતી
ચોક્કસ પરંતુ આજકાલ લોકો આખું વર્ષ ઠંડા પીણા પીવે છે.
એજ સૌથી મોટો પેપાર છે ને ઋતુ ને અવગણીને એક સરખી જીવનશૈલી અપનાવવાથી શું સમસ્યાઓ થાય.
પાચન તંત્ર પણ ભારે પડે છે. રોગપત્રિકારક શક્તિ ઘટી શકે છે.
આક અને ઉઊર્જાનું અછત ફળ અનુભવાય છે.
હા.
ઘણા લોકો રોજ ફાસ્ટ ફૂડ ખાય છે.
અને શરીરની કુદરતી શરૂ જરૂરિયાતોને અવું ગણે છે.
પહેલા લોકો બજારમાં મળતી ઋતુ પ્ર્રદાન વસ્તુઓ જ ખાતા હતા.
કારણ કે તે સમયે કોલ્ડ સ્ટોરેજ અને લાબી સ્પશલાય અ વ્યવસ્થા એટલી વિકસિત નહતી આવું આવું
એ પણ એક રીતે ફાયદાકારક જ છે ને.
હા કારણ કે તાજો ખોરાક જ મળતો હતો.
આજકાલ દરેક વસ્તુ બારે મહિના ઉપલબ્ધ છે.
પરંતુ ઉપલબ્ હ ઉપલબંદ હોવું અને યોગ્ય હોવું બંને અલગ બાબતો. છે.
આ ખુબ મહત્વની વાત છે.
આપણું શરીર કુદરત સાથે જોડાયેલું છે.
એટલે કુદરત મુજબ ખોરાક પસંદ કરવો જોઈએ.
હા.
શાળાઓમાં પણ આ વિષય ભણાવવો જોઈએ.
જેથી બાળકો નાની ઉંમરથી સારી આદતો વિકસાવી શકે.
ઘરમાં વડીલોની વાતો સાંભળવાની પણ જરૂરી છે.
કારણ કે તેમની પાસે અનુભવ જ્ઞાન હોય છે.
મને લાગે છે કે પરંપરા અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી.
બિલકુલ નહી. ઘણી વાર પરંપરા પાછળ જ વિજ્ઞાન છુપાયેલું હોય છે.
આજે આ ચર્ચામાં સારી વાતો સાંભળવા મ
મને પણ ખૂબ આનંદ આવ્યો.
આપણું કુદરત મુજબ ખોરાક પસંદ કરવો જોઈએ.
હા.
શાળાઓમાં પણ આ વિષય ભણાવવો જોઈએ.
જેથી બાળકો નાની ઉંમર માં સારી આદતો વિકસાવી શકે ને.
હમ્મ ઘરમાં વ વડીલો ની વાતો સાંભળવાની પણ જરૂરી છે.
કારણ કે તેમની પાસે અનુભવું જ્ઞાન હોય છે.
શાળાઓમાં પણ આ વિષય ભણાવવો જોઈએ.
જેથી બાળકો નાની ઉંમરથી જ સારી આદતો વિકસાવી શકે.
ઘરમાં વડીલોની વાતો સાંભળવાની પણ જરૂરી છે.
કારણ કે તેમની પાસે અનુભવનું જ્ઞાન હોય છે.
મને લાગે છે કે પરંપરા અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી.
બિલકુલ નહીં ઘણી વાર પરંપરા પાછળ જ વિજ્ઞાન છુપાયેલું છે.
બરાબર ચાલો આજે તો આપડે બહુ સારા વિષય ઉપર વાત કરી. હવે આપણે ફરી મળીશું.
ઓકે.